હમ અવે તમે કહો
ટેકનોલોજી કેટલી બધી વધી ગઈ છે ટેકનોલોજી હવે ઝાડુ પોતું કરવા માટે રોબોટ આવી ગયો છે બોલો. અને પાછા કે વું ખબર તમારે કેવું કામ કરાવું છે ને એ પ્રમાણેના તમારા રોબોટ છે.
અ હું હમણાં ખરીદી કરવા ગઈ હતી ને તો મેં વિચાર્યું કે મારે અહીં યા ઘર જે જૂનું ઘર હતું ને તો એમાં તો મારે આમ રોબોટ બી હતા એટલે કયા ઝાડુ પૂતું કરવા માટે પછી ડિશવોશર આપણે વાસણ ધોવા માટે હવે અહિયાં આપણે અહીંયા એટલી જગ્યા છે નહી તો ડિશવોશર તમારે આવે એવું નથી. મેં કીધું કે લાવ ને રોબોટ લઈ લઉ કરીને. તો વખતે છે ને અમે લોકો લગભગ એક્ઝિબિશનમાં ગયા તા આપણે. લોકડાઉન પછી તો એઈ રોબોટ તમને એ લોકોએ બહુ સસ્તા મા આપી દીધું હતું લગભગ ત્રણ ચાર હજાર નું જ રોબોટ હતું. પણ બધું જ કામ કર એટલે ઘસીને સરસ ઝાડુ પોતું મારી દે. હવે ઈ અત્યારે લેવા ગઈ ને ઓગણીસ હજાર! એમાં એ લોકોએ કેટેગરી કરી ખાલી ઝાડુ મારવું છે, તો તમારા પાંચ હજાર ના રોબોટ, ઝાડુ સાથે પોછ પણ કચરો નહી ઉપાડે એમ મોટા મોટા હોય ને આપણે આાગળના અને ઈ નહીં ઉપાડે તો સાત થી નવ હજાર રૂપિયા નું મળે. અને તમારે બધું જ સફાઈ કરી નાખે. આમ નીચે ખૂણા ખાચરામાં સોફામાં જઈ જઈને બધે થી બધું કચરો આમ કેને ડસ્ટ કરી નાખે તો ઓગણીસ હજાર નો રોબોટ બોલો? મેં કીધું એના કરતા મને તો કામવાળી પોસાશે ભાઈ, મારા ભાઈ લઈને મહિના ચાર હજાર રૂપિયા લઈ જશે પણ હું એને કહીશ વઢી તો શકીશ. એવાઈ ઇધર અચ્છા નઈ કિયા. ઓલા રોબોટ ને તો શું કેવાય જઈશુ.?
શું કેવા જઉં હ એજ ના કરે પછી તમારે જ ઉભા થઈને પાછું અ એની પર નજર એ રાખવાની અને પાછું તમ એ નો કરે તો પાછું તમારે એ કરવાનું આવે. આ તો કઈ કેહેવાય પણ નઈ સાચી વાત છે તમારી અને ટેકનોલોજી બઉ વધી ગઈ છે તમે જેમ કીધું એમ હવે, હવે આ કચરા પોતા અ તમે કીધું વાસણ ધોવાના પણ મશીન છે. અ અને આપડે જે એટલે ટેકનોલોજી વધતી જાય છે ને એટલે આપડે આળસુ વધુ થતા જઈશ મને એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક અને પછી આપડે ક જીમમાં જઈને પછી અ પસીનું અ અ બહાવીએ છે કે પછી કસરતો કરીને પણ ઘરનું ઘરના કામમાં પસીનું વહી જાય. પેલાના જમાનામાં તો આપડે જોવા જઈએ તો સ્ત્રીઓનો પણ ને પુરુષોનો પણ પુરુષો ખેતરે જાય તો એમનો પસીનો ત્યાં વહી જાય, સ્ત્રીઓ ઘરે રહે તો એમનો પસીનો ત્યાં વહી જાય. અને ત્યારની સ્ત્રીઓ તો એવી પણ હતી જે ઘરે કામ કરીને પછી બહાર પણ કે કહીએ ને કે બા અ અ ખેતરનું પણ કામ કરતી હતી.
હા, સાચી વાત છે. પણ હવે તો શું થઈ ગયું છે? કે કે સ્થૂળતા વધી ગઈ તમે જેમ સાચું જ કીધું કે કે આપણે કામચોરી વધી ગઈ એટલે આળસુ થઈ ગયા છે. આપણે કારણ કે ફેસિલિટી મળી છે. હવે તો બેઠા છીએ ફોનનું બટન દબાવો તો પાંખો ચાલુ પાંખો, લાઈટ બંધ અ ઓલી સેન્સર લાઈટ આવી છે એટલે સ્વિચ બંધ કરવાની પણ ઝંઝટ નથી. તમારે રહેતી આમ આમ વસ્તુ સારી કે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ અ તમારું ઓછું આવે વીજળી ઓછી વપરાય તમારી અ ના ટેપ આવી ગયા કે કે ચલો પાણીનો વ્યય તમારો ન થાય કરીને. પણ આમાં શું થઇ જાય છે? કે કે અમુક ફેસિલિટી એટલી બધી વધી ગઈ છે કે જેમકે અ વિડીયો ગેમ રમવાની ઘર બેઠા તમે ક્રિકેટ રમો, ફૂટબોલ રમો અ હમણાં મારો દીકરો એજ કે મમ્મી હું તો આજે તો મે સેન્ચુરી મારી એક કે કે મમ્મી આજે તો મેં ફૂટબોલમાં આટલા ગોલ કર્યા મેં કીધું સારું છે પણ તું થાક્યો નથી ના મમ્મી હું શું થાકું બસ આંગળીઓ બહુ દુખે છે મે ક્યૂં કેમ, મમ્મી હું ફૂટબોલ ને બધ તો મોબાઈલમાં રમતોતો ને એટલા માટે બોલ
આ બઉ મોટો એક પ્રશ્ન આવી ગયો છે પેહલાં લોકો અવે બાળકોને પણ જોવા જઈએ તો એ લોકો માટી જોડે રમતાં હતાં કે પછી ગાર્ડનમાં રમતાં આજ આજુબાજુના ખેલના કૂદના મેદાનોમાં રમતા તા પણ હવે સતત કેવાય ને કે ફોન જોડે રમે છે ક્યાંક આમ બઉ સત
હમ્મ.
અને એના લીધે એ લોકનું માનસિક તો વિકાસ ઓછો જ થાય છે પણ શારીરિક વિકાસ પણ ક્યાંકને ક્યાંક અટકી જાય છે મને એવું લાગે છે. અ કારણ કે જે બાળકો અ મા મે હાલમાં જ અત્યારે એક વિડીયો આવ્યો તો કે અ લોકો મોલમાં જઈને ઓલું માટી અ એક માટી પાથરેલું આખું અ કહેવાય ને કે જે બીચ જેવું સીન ક્રિએટ કરીને અ છોકરાઓને રમાડવા લઈ જાય છે. ત્યાં બસોથી ત્રણસો રૂપિયા આપે છે કલાકના પણ એજ બાળક જયારે માટીમાં રમવા જાય છે ત્યારે ખીજવાય છે કારણ કે ત્યાં ઓલું પૈસા આપીને અ કરાવે છે પણ જયારે રી અ ઓલું શું કેય રિયાલિટીમાં આવે છે ત્યારે એ લોકો રમવા નથી દેતાં ખરાબ હોય છે એમ કેય છે.
હા કારણ કે એ લોકો છે ને કુદરત નિસર્ગનીનો જે આપણે સ્પર્શ છે. આપણે એ એની સાથેનું જોડાણ શી ક્યાંકને ક્યાંક આપણે આપણે આપણે પોતે તો દૂર કર્યું છે પણ આપણાં છોકરાઓને બી એનો સંપર્ક નથી આપતાં. નિસર્ગ જોડે રહેેવું જોઈએ પે પે અરે ભાઈ આપડે બધા તમે દેવ દેવીઓ જોઈ લો. હરેકને પોતાનું વાહન કોણ છે? કોઈક ને કોઈક જાનવર જ છે ને. બરોબર. હા કે કે કૃષ્ણ ભગવાન લઈ લો એ તો ગાયોની વચ્ચે દેખાય છે. શંકર ભગવાન જોઈ લો તો સાપોની વચ્ચે તમને દેખાશે. એવી રીતે હરેક જણ જે છે ઈ ક કોઈકના કોઈ જાનવ કનેક્ટેડ છે. આપડે બટુક મહારાજ લઈલો જે દેવ છે એ કુતરાઓનું એમનું વાહન છે. આપણે અંબા મા લઈ લો જે વાઘ પર છે તો આ બધા જે લોકો જે છે જો ઈ આટલા ટચમાં છે એટલે મતલબ એટલી શક્તિ હતી અને એટલું એ લોકો એડવાન્સ હોવા છતાં પણ આપણેે એ લોકો નિસર્ગની જોડે જોડાણમાં રેતા હતાં. અને જયારે આપણે લોકો? આપણે કૂતરા બિલાડીને ટચ નો નો નો ડોન્ટ ટચ, ડોન્ટ ટચ કરીએ, અરે ભાઈ! શું અહિયાં ફોરેનના લોકોએ કુતરા બિલાડા ઘરે પાડવા છે. બહારના જે છે એને પંપાડવા બી નથી.
ત્યાં લોકો હારા હોય છે જે કેવાય નહીં કે કુતરું કાય ના કર્યું હોય તો પણ સામે જઈને મારે છે કે પછી તરછોડે છે. પછી એ કય કયડવા આવેને તો તમને પછી પ્રોબ્લેમ પડે તમને અને અ અ ને તો કાકરિયા જો તમે ગયાં હોવ તો. પણ ત્યાં એ ટલી ગંદકી અને એ પ્રાણીઓને એવી રીતે રાખવામાં આવે કે આપણે દયા આવે. એ લોકને કેવાય ને કે ઓલા વાઘ એ બધાં તો અ ભૂખી ભૂખે મરતા હોય એવું એ લોકના હાડકાં દેખાય આમ આપડે જોવા જઈએ તો અને એવી પરિ સ્થિતિમાં અ અને કેવાય ને કે ક એના માટે એક બંધાર જેવું થઈ જાય પછી. અ વાઘ થઈ ગયા, ચિત્તા થઈ ગયા, રીંછ થઈ ગયા એ બધા માટે. પક્ષીઓનો પણ એજ અ પ્રોબ્લેમ અને વાંદરાઓ કે એમ લઈ લો અને અ એટલું ગંધાય આમ આપણે જોવા ન ગમે ગંધકારો ને પીવા માટે પાણી પણ નય ઓલા શું કેય હા મગર મગર ના ઓલામાં તો પાણી જ નય. તો મગર બિચારો રય ક્યાં એ પણ એક મોટો પ્રશ્ન? અને આવા કેટલા બધા પ્રાણી સંગ્રહાલયો છે ભારતમાં અ કોઈ જાણે જ નથી. અને મને નથી લાગતું કે આપણે ઈ જે પ્રાણી સંગ્રહાલય છે એ બંધ જ કરી દેવા જોઈએ મારા હિસાબે તો. કારણ કે